નમસ્તે બેન.
બસ મજામાં છું.
સાચ્છા છોકરી છોકરા છે તમે?
હ સોય છે એમ. આજકાલ તો પૈસાનું કત નહી મેંગર મારી છે અનેને કતરું મગું ગય છે જમાનું.
કેણે કે લાવસો.
દખો કોઈ બી હોરો ન છે.
સાચી.
સબ પૈસાનું દિકકત છે સબને પૈસાની દિક્કત છે.
મતલબ ઇન્સાન સબ તરે મહેનત કરે છે યું કરે છે યુ કરે છે તો બી પૈસા નની તો ખતમ હવી ની છે.
હમ.
હમ. જેને પૈસો છે એતો મને દુખ છે કઈને કઈ હોસ્પિટલમાં લાગે છે ને દેખજો તમે કઈ બી.
હા.
કેવું છે ને તમે જે જગા પિયાનું વવે છે. મને વધધું હોસ્પિટલ ન અને બીમારી ન ઘર રહેવે છે.
અચ્છાય.
ન આપડે તો મિડલ ક્લાસ છ મિડલ ક્લાસમાં છ તો. આપણે ચલો ભગવાન પૈસો કમ દે છે પર શરીર નું ઠીક છે.
અચ્છા.
હમ. તમે દેખજો જો જાદા પિયા વેવે છે ને. મને ટેસ્ટ બેબી નું બચ્ચું વેવે છે તો દસ દસ બાર બાર લાખ નું તો બચ્ચું વેવે છે. આપડે તો નોર્મલી બચ્ચા વહેવે છે.
તો આપે પણું દસ બાર લાખ નું બચ્ચું પેદા કરો છો તો આપણી હેસિયતી ની છે તો ભગવાન આપણા દેવી ની છે શું.
અચ્છા હમ
દેખજના ટેસ્ટ બેબી નો બચ્ચો રહેવે છે તો દસ બાર લાખ તો એસે ભરોજ આવે છે.
અચ્છા
ભગવાન બી ઘર દેખે છે સબના.
હમ
ભગવાન ભી ઘર દે કે છે કે એની ઓકાત નહી છે ટેસ્ટ બેબી નું બચ્ચુ તમે દખો એક મતલબ ઈતના પયા વાળા મન જ છે
નહી ગલત બાત છે ને. તમે દેખો ઘણું એટલી મેઘર જ છે કે હમ આ એક તમારે ઉધરી શે અમદાબાદ સાઈડ બી શે? અમ બીજા છે ને પરિવારમાં માણસ હણા સરસુડજી નું તો બડિયા નોકરી છે એને ઘરબાર બી બડીયા છે ન એક બચ્ચાનું ખાતર પણ ટેસ્ટ બેબી નું ઈલાજ કરાવે છે તેઓના દસ બાર લાખ વયા છે. આપણને આપણે છોકરા છોકરી ખગરી દસ બાર લાખ કરી શક છે ક?
ક બલાઓ
તમારું કોઈ આવી છે?
ના નીચે છે કોણ પણ
તમારે બસ એટલું ઉટી જાય છે હાકો કરો છો
વા છેશે
અચ્છા હું કરો છો બાર
કઈ નથી કરતી છે
અચ્છા એત્રી દન ઠંડો રહે છે હ?
છે
કઈ છે?
નનીદટલી હ છે
હમ હ
સ જોવાન પ હું તો નિની ન થાય
હમ
પેરમાં પગ પડે ને નીંદ એટલી આવે છે ઘસાલ બના તું બોલોને બહુ કાય છે
ફોન આવે છે બોલો મને કોલ કરું છું
ના ના કોલ નથી આવ્યું મે હું પણ કોલ કર્યું બધા કોલીધ પાડતાય નથી
અનેરે છોકરો ન ફોન દેખે છે લુંધું તીન તીન ઘંટા છે ઓર પછી ટાઈમ કટું મળે છેને બસ આજ તો કમ્પ્લીટ કરું છ હું ને આજ તો બસ એય કરું છું ને વોઈસ કરું છું ક કઈ શું છે તમે પાછું કઈ જોમ જ છી
બોલવાનું બોલ જતી જબાન બોલશે એના
ત રૂપિયા રસી લ એ મને કે આજ તો તમારે સબ કરાવું છું અને મારે બી કરું છું અનેને યોન ન ના તો મતલબ હ મારી છોકરી છે તો હ સમજેની છે કેી નની તરત બાત કરો છો વણાને છોકરો તો બળો છે નહી સમજે છે નને હવે તમારો છોકરો મારે છો શુ કીધું બરાબર છે તમે સમજવું પડે છેને મને સમજવું પડે છે તો છોકરું બળો છે તો ત હો તમે સમજ તો મારે એ બધું કામને મારે એવુ છે મા છોકરો ફોન દેખે છે છોકરાઓને દોધો ઘંા ફોન દેવે છે ઓર અને મારી છોકરી ઉઠે છે તો કેને આભારું જ વાત કરો છો છોકરી ને ડકો છો તો મારે બી બહ નઈ જમે છે હે
હ પણ એવું બે ફોન તો એટલા બ જુ્યા છે તો પાાડતો નથી
હા પછી યાર મારે છોકરો દેખે છે ન્યુ દેખે છે અરે તમારે બી ટાઈમ નનીિકાલનો પડે છે
શું મેન પણ રોટી બનાવતા તો ફોન કરેલા
હમ રોટી પણના મારે બી વાત કરે છે પણ પણરા ઉપરે બી ફોન ઘટે છે મને કેહેવાય તમારે નેટવર્કની પ્રોબ્લેમ છે. ઓ વનાને ઉપરે ભી રોટી બનાવશે તોમ ફોન કટી જાવ છે
અ કડ તોું કડું એ તોું એને કોલ કરે છે ગત ટાઈમથી કોલ કરે કામ કરું છે કોશમાં
હા હોય તો
હમ
હ તો ટાઈમ નથી વણા નીંદ નીકાાળું મતલબ લખાણ નું ફિક્સ છે આભર ફોન કરું છું તો નહી મને થોડી ની નીકળવા દેણા છો. તો પછી મેં ભી નથી ને વા ઠીક ચાલ હ તમ સોજાવં છોય. તમે ભી કયો મને. તો નીંદ આવે છે ચાર બજે તમે જઓ નહી કામ કરો છો તો યાર મારું બી તો જીવ છે નહી
ચારસ કામ કામ
ધન્મ ધનમ કામ શુંસેના તો કોઈ બોલે છે ને સાલેસવ બિયાજ આવે છે ને નેટવર્ક ન બી પ્રોબ્લેમ ન છે તમે વાત કરો છો દો બજાર તીન બજાર વાત કરો છો બે ટાઈમ છે.
નીંદ તો આવે છે હવે દો તીન બજા ન નીંદ ડિસ્ટર્બ હો જો પછ નીંદની આવે છે. હેલો તમારી અવાજ ઘટી છે.
બસ. અ તો ના ઉપર ક્લિયર આવે છે આવાજ.
અચ્છા.
ભૂ કઈ ફોન ખાટ ખાટ પે રખી હતીીસે ન.
હા તી નવા દ . હા તો તબ દબે છે અહી પટેની છેમ દબે છે. હવે ઠીક છે ખુલ્લી અવાજ આવે છે એકદમ.
હમ્મ. ધન ધનમાં ખોલ ધનમાં કૂલ કેમ કે અછી થાય છે બચ્ચા પણ અવાજ નથી કરતા. ક્યાંયથી અવાજ નથી આવતી.
સર સોવે છે.
સબ સોયે છે. ત એને આવાજ ક્લીયર આવે છે. અને બાદ પણ હોય છે, ઘંટા દુ ઘંટા બાદ હોય છે.
તમે બાત માનું છો હું રાતો બી કામ કરું છુ. બાર બજે તક કોલ પર. ફોન નું કામ રાતે બાર વાજે તક કરું છું હું દન્ મે કરું છુ. રાત તે કરું છો તે નઈ કરું છું નિમને જ કાઢું છું તો પછી કઈ ન ભવે છે.
હા, એથી લડકાને ફોન દેવી પકડાવી જશે. કામ કરે છે ને? દિનમા નીંદ નિકાલી છે ન.
મારે બેતરી ન ભી ફોન દેવું છું મેં જદા નહી દેવું છું અગર મારે કામ છે. તો મેં ફોન દેવું હી છે, ભલે રો રહી ને પટકાઈ પટકાઈને સીલી ગઈ જાય છે. કોઈ ટેન્શન ના છે મને.
સાચુ.
હે ને મારે તો ફિક્સ છે અગર મારે કામ છે તો મે નઈ દેવું છુ.
કામડી ટાઈમ પ શું ફોન દેવાનું છે છોકરા ન. હે એ ગાડી ઠીક છે. મારો પંદ મ કરી હું બોલીને જાઉ છુ. કે નેટ ચાર્જર ખતમ હો જાય ના ચલે તો ચાર્જર લગાવવાનું છે. હા મમ્મા હું લગાવી ચાર્જ.
મેં કેવું છું મારે ચજકા ત વ્યવસ્થાય મેં લગાવું છુ. ચારજ ને લગાવી પછી બ એમ નિકાડે છે.
હા નેટ છુપ્પી થી પણ કરું છુ.
અચ્છા હું એ બંધ કરી દ છુ. જદા કરરે તમે ટીવી નું ગાણા ચલાવી દું છુ. તો બેટી બેટી દાંડિયા રમવા રમા કરે ગરબું રમવાનો બહુ જ શોખ છે. મારે સોકરી નુ.
તો ટીવી તેજ અવાજ કરું છું ને અને દાંડિયા દેવું છું તો રમ્યા કરે છે. હલો.
બહ અચ્છી વાત છે.
હા છે. મે તમે તમ કરાવો સ્કૂલમાં કરાવું છો. તો મે કરાવુ
હા, હા તમે કરાવશો કઈ પ્રોબ્લેમ નથી છેના. અબે અભી તો બતારી છોકરી છોટી છે. તો કરાવશો તમે કોઈ કોઈ પ્રોબ્લેમ નથી સ તમે પીર જાઓ છો તો એને ક ઇન્ટેલિજન્ટ નથી હોતી હેના ઠીક છે.
ઠીક છે તમે કોણ કરો છો. તમે કરો ફટાફટ